હેલો.
હેલો.
કેમ છે તું ઘણા પછી પછી ઘણા સમય પછી તે ફોન કર્યો
હું તો એકદમ મજામાં છુ. તું કેવી છે? ઘણા દિવસો થઈ ગયા બસ અચાનક તારી યાદ આવી ગઈ એટલે મને એમ થયું કે તારો ફોન આવ્યો તો નિરાદે આપડે વાત કરીએ.
હા યાર હું પણ એકદમ મજામાં છું બોલ શું ચાલી રહ્યું છે આજકાલ?
બસ કઈ ખાસ નહી તને તો ખબર જ છે કે જાન્યુઆરીમાં પોંગલ નો તહે વાર આવેે છે. મેં તો એના વિશે ખોંધું થોડું સાંભળ્યું છે અને મેં પણ વધારે ખબર નથી. મને એ કઈ વિશેની કે પોંગલ તહેવાર માં શું હોય એટલી બધી કઈ મને જાણકારી છે નઈ. તો મને થયું કે લાવ તને પૂછું કદાચ તને વધારે ખબર હશે તેના વિશે. છે.
હા યાર મને તો બહુ બધી માહિતી છે. પોંગલ વિશે ખાસ કરીને તો પોંગલ દક્ષિણ ભારત નો એક ખાસ કરીને તમિલનાડુ બહુ મોટો અને સુંદર તહેવાર છે. આ તહેવાર પ્રકૃતિ અને ખેતીને સમર્ અને મકરસંક્રાંતિ ના સમયે જ આ તહેવાર ઉજવવામાં આવે છે. તે તનેખબર છે ને?
હા મેં સાંભળ્યું છે તો ખરી કે આ તહેવાર ચાર દિવસ સુધી ચાલે છે. અ અને તે કીધું એમ કે મકરસક્રાંતિ ના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. તો એમાં શું શું મને એના વિશે રીતે જણાવી શકી તું?
હા યાર તે એમ કીધું ને કે આ તહેવાર હે ને ચાર દિવસ અ મનાવામાં આવે છે ચાર દિવસમાં હે ને ખાસ કરીને એવું હોય કે જયારે પેલો દિવસ હોય ને એને ભોંગી પોંગલ કહેવામાં આવે એ ભોંગી પોંગલ માં હે ને ઘરની સફાઈ કરવામાં આવે એની સાથે જૂની બિનજરૂરી વસ્તુઓનો પણ ત્યાગ કરવામાં આવે પછી એના પછી ન જે બીજો દિવસ હોય ને તેને સૂર્યપંગલ કહેવામાં આવે તે દિવસે એને મુખ્ય દક્ષિણ મુખ્ય દિવસે સૂર્યદેવની પૂજા થાય અને નવા ચોખા દૂધ અને ગોળથીન પોંગલ નામની મીઠી વાનગી વામાં આવે અને જે ત્રીજો તીસ હોય ને તેને મોટું પોંગલ તરીકે પણ ઓળખવામાં આવે તેમાં ગાય બળદ જેવા પશુઓ ન સન્માન કરવામાં આવે કારણ કે તેઓ ખેતી ને મહત્વની ભૂમિકા ભજવે અને એના પછી નો જે ચોો દિવસ હોય ને એને કાનુ પંગળ તરીકે ઓળખવામાં આવે છે એ પ પરિવાર અને મિત્રો સાથે મળવા ફરવા અને આનંદ કરવાનો દિવસ હોય છે જો ચોક્કસ આના પહેલાના દિવસે આ બધા ચારે ચાર ભોંગી પોંગલ ને બધું ઉજવી લઈ પછી વસ્તુઓ જૂની નકામી વસ્તુઓ ઘરની બાર કાઢી નાખી અને ઘરની સાફ સફાઈ કરીને સજાવટ પણ કરી નાખી તમારે ત્યાં શું હોય
એટલે કે જૂની વસ્તુ હોય એ નકારાત્મક દૂર કરવી ને નવી વસ્તુ સકારાત્મક લાવવાનો દિવસ હોય ને કેમકે આપડે આખા વર્ષમાં જે કઈ પણ બહુ એમ કે જે તૂટી ગયું હોય ને એવું જૂનું હોય આપણે એજ કાઢવું જોઈએ અને બધું નવું ન વસાવવું જોઈએ કેમ કે તો તો પછી ખર્ચો પરવો વધે અને બીજી રીતે પણ આપણને નુકસાનકારક ર અને એનો બીજો દિવસ તો જે તે કીધું તેમ ઉજવવામાં આવે છે પણ તું પાછી બોલને બીજો દિવસ કયો હોય એનો
તાર એનો બીજો દિવસ તો મેં તને હમણાં કીધું જ ખરા કે સૂર્યદેવ ની પૂજા થાય ને લોકો ઘરની બહાર સુંદર કોમર રંગોળી બનાવે અને તેઓ માટીના નવા વાસણ અને ચોખા ગોળ અને દૂધ નાખીને પોંગલ નામની મીઠી વાનગી બનાવે એ તો. ખબર છે ને.
હા પોંગલ એ તો મેં છે ને વાંચ્યું હતું કે એમાં છે ને ગોળ અને. દૂધ નાખી ચોખા હોય એના અંદર ગોળ દૂધ. નાખીને એ ગોંગલ નાખ. વાનગી બનાવે તમિલનાડુ માં જોઈએ છે હા આ તહેવાર. એ તો મેં સાંભળ્યું અને જો મેં તે આ કીધું ને તો મને મોઢામાં પાણી આવી. આ વાનગી હને સૂર્ય દેવને અર્પણ કરવામાં આવતી હશે ને કદાચ. આવી જ કદાચ માન્યતા હશે.
હા યાર આ સાંભળીને તો મને મોઢામાં પાણી આવી ગયું કે આ વાનગી સૂર્યદેવ ને અ. કરવામાં આવે એકદમ તે સાચું કીધું. પણ તું કે શું પછી આગળ તને કઈ ખબર હે આની.
હા એકદમ જયારે વાસણ માંથી હેને દૂધ ઉભરાય ને ઈ પોંગલ બનાવે. આવે. ઈ પોંગલ હોય ને ત્યાંના તમિલનાડુ ન લોકો હોય ને ઈ બધા. બધા અલગ અલગ બધાના ઘરે. અ બનાવવામાં આવે સૌ સૌ ના ઘરે અને અમુક કહે ને ઈ સૂર્યદેવ નું મંદિર હોય ને. ત્યાં પણ એ પોંગલ બનાવવામાં આવે છે. પોંગલ એક બહુ મસ્ત અને સ્વાદિષ્ટ વાનગી છે. તને એના વિશે કઈ એવું ખબર સૂર્યદેવને અર્પણ કરવામાં આવતી આવતી હોય. તને કઈ આઈડિયા છે.
હા યાર એ તો મને ખબર છે પણ તેના પછી ના ત્રીજા દિવસે. પણ હને અમે ખાસ કરીને તો હેને કેમ કે ગાય અને બળદ ની પૂજા. થતી હોય તો અમે તો તે કામમાં જોય ને ખેતર માં ખેડૂતની. મદદ કરવા પણ ગાય બળદ હોય એટલે પશુઓને અમે તે દિવસે. સ્નાન કરી અને શણગ અને તેને સારો ખોરોક. આપતા હોય છે.
હા એમાં એવું હોય કે હેને ગાય અને બળદ હોય એ આખા. આખું વર્ષ એને ખેતી નું કામ કર્યું હોય આપડી અને ગાય છે માતા. સ્વરૂપ છે એટલે એ આપને દૂધ પણ દેવામાં આવે એટલે. જોઈ એટલું આપણું કષ્ટી કરી નને જોઈ પશુ આપણને એટલું કામ આવતું હોય. તો આપડે એનો આભાર તો માનવો જ પડે ને એટલે પશુઓને ઈ સ્નાન કરતા હશે અને. શણગારતા હશે અને એને સારો ખોરાક તો જોકે આખું વર્ષ આપતા જ હોઈ. એટલે એને આપતા હોય એટલે એને ઉમય પણ એ છે ને મૂગા પ્રાણીઓ કહેવાય. એટલે એનો આભાર પણ એને માનવો જોઈએ અને તને ખબર છે એનો છેલ્લો દિવસ કયો છે.
હા યાર એનો છેલ્લો દિવસ તો મેં તને હમણાં થોડીક વાર પેલા જ વાત કરી હતી. ને કે ખાસ કરીને તો એનો છેલ્લો દિવસ. અ આ કાનમ પોંગલ કહેવામાં આવે આ દિવસે લોકો પોતાના પરિવાર અને મિત્ર. મળે અને બહાર ફરવા જાય સાથે બેસીને ભોજન કરેને એક. દિવસ રીતે આ દિવસ સંબંધમાં મજબૂત કરવાનો દિવસ છે.
આ તો સાચી જ પ્રકૃતિ અને પશુ અને પરિવાર પ્રત્યેનો આભ. આભાર વ્યક્ત કરવાનો અદભુત તહેવાર છે ને. કેમ કે તે આપડે પ્રકૃતિ છે આપણેે. અને આપણને ઈજા આપણને દએ છેી. તો એના માટે આપડે એનો આભાર કરવો પડે એટલે ઈ આ તહેવાર તો. કઈક અદભુત જ છે તે મને બહુ જ સરસ માહિતી આપી યાર. આમાંય તો હું પણ તહેવાર જોવા દક્ષિણ ભારત જાઉં મને તો એવું લાગે. કેલાય. અ આપણેે પણ હે ને પોંગલ નો તહેવાર આવે ને ત્યારે આપણે દક્ષિણ ભારતમાં જઈએ. અને તમિલ નાડુ ની આપડે કઈક ફરીએે
તને ખબર હે કે પોંગલ માં હે ને સૌથી મુખ્ય કઈ વાનગી બનાવવા આવે ખાસ કરીને તો હે ને સકરાઈ પોંગલ એ ચોખા પ્લસ દૂધ ગોળ અને ઘી અને કાજુ અને કિસમિસ આ બધી છે ને મુખ્ય મુખ્ય પ્રસાદી હોય જે સૂર્યદેવ ને અર્પણ કરવામાં આવે એના પછી ની હે ને વેનપોંગલ જે હે ને એમાં ચોખા હ પછી ઓલી મૂગની દાળ મરી જીરું અને ઘી સામાન્ય રીતે તે નાસ્તા તરીકે ખવાયા ખાસ કરીને અ મટુર પોંગલ ના દિવસે અ આવે ઈ તને ખબર છે
અ મને એટલોું તો આ મને ઈ ખબર નથી પણ મને પોંગલ તહેવાર મ ખબર કેમ કેને અમારી સોસાયટીમાં હે ને એક ફેમિલી ર કે જે હેને તમિલનાડુ ની છે એટલે એ લોકો હે ને અ અમારે બાજુમાં થોડુંક દૂર હે ને સૂર્ય દેવ નું મંદિર હે તો હું પણ એક વાર એની સાથે ગઈ હતી એટલે એ તો હે ને આ ચોખા દૂધ અને ગોળ ની જ વાનગી બનાવીને ત્રણ વસ્તુની બનાવી લઈ ગયા ત એને મેં પછી કઈ એનું બીજું વીસ પૂછ્યું નહી કે તમારે આમાં બીજું કઈ પણ આવે કેમ કે એને તો સૂર્ય દેવ ને ઈજ વાનગી હે ઈજ મીઠાઈ બનાવીને એને અર્પણ કરીી હતી એટલે હું તો એની સાથે ગઈ હતી તો મને તો ત્યાં બહુ મજા આવી તું કઈ પણ એમાં બીજું કઈ હોય તો તને માહિતી હોય યાર મને તો એવી કઈ માહિતી હોય નહીિ તો બીજી તો તું મને કે હવે બીજી કઈ એના વિશે પોંગલ વિશે કઈ માહિતી હોય તો
હ ખાસ કરીને તો આ ને સૂર્યદેવ નો આભાર માનવામાં આવે નવા પાકને કુદરત નો એક આભાર માનવા માટે આવે અને ખેતી અને પશુપાલનને સમાન આપવામાં આવે અને આ બધી વાનગીઓ ખાવામાં આવે નવા કપડા પણ પહેરવામાં આવે મંદિર અને ઘરમાં પૂજા કર કરવામાં આવે આવ બધું કરવામાં આવતું હોય છે મને એમ કે તને આ બધી માહિતી હશે પણ તને તો આ કઈ ખબર જ હતી નને
હા એટલે મેં એવું જાણ્યું કે જે તે કીધું કે પ્રકૃતિનું આપણે એનું આભાર માની એટલે મને એવું લાગ્યું કે આપડે હે ને અખાત્રીજ જેવું જ લાગે કેમ કે આપણા ગુજરાતમાં અખાત્રિત છે એમાં જ આપણે ખેતીમાં નવું બી બી બિયારણ વાવી અને આપણે એનો આભાર માનીએ છીએ તો જો જોઈએ તો ઈ પ્રમાણે એવો તહેવાર થયો એનું એમ કે ઈ પણ પ્રકૃતિ આપે પણ પ્રકૃતિની આભાર માની અને દર વર્ષે આપણેે આ તહેવાર ઉજવવામાં આવે છે
હા સાચી વાત આપડે પણ દેશની આ આજ તો વિશેષતા છે કે અહી દરેક તહેવાર આપડે કઈક નવું શીખવા મળે છે ક્યારેક સમય મળે તો આપે પણ ચોક્કસ સાથે મળીને આ તહેવાર જોવા જઈશું
આ પાકો આપણે દક્ષિણ ભારતમાં આપણે પણ જઈશું ઠીક છે
સારું ચાલ આટલી સરસ વાત તને તે પણ મને કીધું કે જે મને ખબર નથી મેં પણ તને કીધું કે જે તને નથી ખબર હવે આપણેે ભેગા મળીને એક વખત આ પણ તહેવાર દક્ષિણ ભારતમાં મનાવા જશું
હા અને સાચું કવ તો તે મને પોંગલ વિશે પૂરેપૂરી માહિતી પી બદલ તારો આભાર
હા તને પણ ચલ સારું બાય
આવજો